હા હા આજે કયા વિષ પર વાત
આજે આપડે બીજો જે વિષય છે ઈ આપડે આના પર વાત કરવી છે હું તમને કહું એક જ મિનિટ આપડે આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર આપણે વાત કરીએ
હા હા હલો
તે કરેલી છે છેલ્લા એમ કો
હા બોલો
હ અવાજ આવે છે હા એટલે છેલ્લા દસેક વર્ષ વર્ષમાં આપે જોયું છે કે જે હવે ઓનલાઈન પેમેન્ટનું એક જબરદસ્ત માહોલ આપણા દેશમાં થયેલું છે અને આખી દુનિયા જ બદલાઈ ગઈ છે એની કારણે અને લોકોને બહુ જ જે લોકોને તો હવે મને એ લાગે કે આજનું જે યંગસ્ટર્સ છે અને જે યુથ છે તો બ જ ફાવટ આવી ગઈ છે આમાં અને નાના નાના શાકભાજી થી લઈને વેપારીઓ નાના નાના વેપારી થી લઈને હું તહેવાન કહું કે જે શાકભાજી રસ્તા સ્થપ પર વેચે છે આજે બધા આગળ આપ જોઈ શકો છો એ લોકોની આગળ પણ બધું આ બધું હોય છે તો ખરેખર એક બહ બહ જબરદસ્ત આ સુવિધા થઈ ગઈ અને ઇવન આજે ફોરેન કન્ટ્રીઝમાં પણ અમારા ઘણા જણા જયારે આવતા હોય છે ઓફિસમાં તો એ લોકો પણજ આજે તમારી ઓફિસ અમારે ચાલુ હતી આજે તો વાત કરતા હતા કે તમારે અહિયાં એટલું બધું ઓનલાઈન પેમેન્ટ તો અમારા કરતા વધારે છે એમ કીધું એ લોકોએ કે આટલું તો અમારે પણ નથી કે તમારે અહીંયા અમારાતા અમને વધારે દેખાનું અમે જ્યાં અમે જોયું કે ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ એટલે કે અમે એકમ વિચ પડી ગયા કે અમારા દેશ કરતા તમારો દેશ તો એમને લાગે છે ડિજિટલ પેમેન્ટમાં ખુબ જ આગળ છે
હા હા પણ એનું કારણ એક મને એમ લાગે છે કે આપણા દેશમાં વસ્તી વધારે છે એટલે લોકોની જેટલી વસ્તુ છે એ પ્રમાણમાં અને હવે મોબાઈલ શું છે કે બધા હા જયું છે એટલે તમારે કઈ પણ કરવું હોય તો મોબાઈલ હાથમાં હોય તો તમે તમારે દેશમાં શું કે વિદેશ માં શું કઈ પણ કઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય ક તો તમે એના એનાથી કરી શકો જેમ કે ટિકિટ બુકિંગ કરાવવી હોય તમે રેલવેની ટિકિટ બુક કરાવવી હોય પછી તમારે આ નાના નાના શાકભાજી ફ્રૂટ વાળા ને પણ તમારે પૈસા મોકલવા હો પે કરવા હોય કા તો તમારે વિદેશ તમારે ઇવન એ એક એક વ્યક્તિ થી બીજા વ્યક્તિને પૈસા ની કઈ ચુકવણી કરવી હોય તો પેલા શું કે ચેક થી કર પણ હવે શું થાય છે કે મોબાઈલથી જ તમે ઘરે બેઠા બેઠા પણ એ કરી શકો છો એટલે એ એક ખરેખર ફાયદો થયો છે
ના ના હા ખુબ સાચી વાત છે તમારી કારણ કે ફાયદો તો સો સો ટકા અને તમે જેમ કીધું એમ કે આપણી સાથે સાથે આપણી આબાદી અને મોબાઈલ એટલા બધા થઈ ગયા છે કે હવે ઘેર ઘેર બધાની ઘરે મોબાઈલ છે એવું તો છે જ નહી કે મોબાઈલ નથી અને સાથે સાથે જેને કહીએ કે આપણે એક જેને કહીએ કે જે મોબાઈલનું જે એક પેલા જે ચલણ જે આપણે કીધું ઇનકમિંગ આઉટગોઈંગ ના પેલા ચાર્જસ લાગતા હતા જે દિવસ થી બંધ કરી ના ખાય છે એ દિવસથી મોબાઈલ નો ઉપયોગ એટલો બધો થઈ ગયો છે કે હવે બધાનેબર છે ફ્રી છે બધું ખાલી ઇન્ટરનેટ નો ચાર્જ લાગે છે તો એની લીધે વધારે ઉપયોગ વધી ગયો અને સાથે સાથે એના ફાયદા પણ છે જેમ કે હું ઘણી વાર હું જોઉં છું કે આજકાલ તો ઇવન કોઈ કોનું કહીએ કે કઈક શોપિંગ કરવા જાયને ખબર પડતી તો એમની વાઈફ છે કે એમના કોઈ રિલેટિવ છે કે એને ઓલો વિડીયો કોલ કરે કે ભાઈ આ જો કઈ વસ્તુ છે કઈ લેવાની છે વસ્તુ એટલે ઈ મેં ફાયદો બહ સરસ મને ગ કે આ એક ટેકનોલોજીનોો એક સુંદર ઉપયોગ પણ થઈ રહ્યો છે કરીને
હા હા એટલે તમે તમે ઘરે બેઠા હો એ સામે સામે વાળ ઘ બીજી કોઈ વખતિ દુકાનમાં બેઠી હોય તો પણ તમને તમે વસ્તુ જોઈ શકો અને તમે પસંદગી કરી શકો એ પણ છે પછી તમારે ખરીદી કરવી હોય ઓનલાઈન ખરીદી કરવી હોય તો પણ તમને જુવ છો મોબાઈલમાં ઘરે બેઠા બેઠા તમને વસ્તુઓના અલગ અલગ પ્લેટફોર્મ પરથી કે તમે જોઈ શકો કે અહિયાં એમેઝોન પર કેટલા શું ભાવ છે અને બીજી કોઈ આપણે ભારતની કોઈ વેબસાઈટ હોય એના પર કે, કેટલા ભાવ છે. એટલે તમે કમ્પેર કરો અને પછી, લાગ બરબર છે. તમે ત્યાંથી ખરી કરી શકો એટલે હવે શું કરે છે કે, અત્યારના જે બધા જે જોુવાની છે. એ લોકો તો પેલા બધું જોઈ લે છે. એક નહીને બે વેબસાાઈટ પર ચેક કરી લે કે, ભાવમાં શું ફરક છે. વસ્તુમાં શું ફરક છે. અને એ પ્રમાણે પછી મારે સરત હ છે કે ભ
સા સાચી વાત છે દવારી અને એની લીધે જ તમે જોશો ને હા અવાજ આવે છે હા એની લીધે તમે જોશો ને કે આજે તમે જે કીધું ને કમ્પેરિઝન જે કરી લે છે. ઓનલાઈન અને પછી જે દુકાનમાં પગ મૂકે છે, લેવા માટે તો ઘણી વાર આપડે તમે જોયું હશે. કે અત્યારે વચમાં દુકાન વાળા લોકો પણ આની સામે બહ ઝુંબેશ ઉપાડેલી કે ભાઈ ઓનલાઈન તમે ઓછું લો ને તમે અમારી આગળથી લોને અમારો ભાવ ન એ બધું ઘણી ઝુંબેશ છે. ઉઠેલી પણ એ ઝુંબેશ એટલી આગળ નહીં વધી શકી કારણ કે એમને પણ ખબર છે કે આજે આ ઓનલાઈન ડિજિટલ સામે એ લોકો પણ નહીં એટલું ઉભારી શકે. ક્યારે એ લોકોએ પણ સારો રેટ આપવો જ પડશે.
હા, હા બરાબર છે, હું, હું. એટલે હા એટલે વસ્તુમાં પણ સ્પર્ધા વધી ગઈ તમે જે વસ્તુ. લેવા જાવ તમે દવા થી માંડીને કોઈ પણ લક્ઝરીયસ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ લો. તો એનો ભાવ તમે ઓનલાઈન પણ ચેક. કરી શકો અને દુકાનોમાં પણ ચેક કરી શકો અને પછી તમે લેવાનું પસંદ કરશો.
સાચી વાત છે, સાચી વાત છે, કારણ કે હું તને બીજું એક ઉદાહરણ આપું. હા બીજું તમને એક ઉદાહરણ આપું હમણાં જ. થયું ઓફિસમાં દવા મંગાવવાની હતી, તો ડિમાન્ડ માંઇ ત્યાં ડિમાગમાં જ્યાં આવેલું મેડિકલ નો ઓપ્શન હોય ત્યાં મેડિકલ ની દવાઓ હતી. તો ભાવ ચેક કર્યો અને પછી ઈજ વસ્તુ ઓ બાજુમાં જે મેડિકલની દુકાન હતી એમાં ચેક કર્યું અને પછી ત્રીજું ચેક કોઈક ઓનલાઈન વેબાઈટ આવે છે, હમણાં તમને ખબર હતી. ઘણી ઓનલાઇન વેબસાાઈટ થઈ ગઈ છે, જેમાં તમારી ઘરે દવા તમને સપ્લાય કરે છે, કંપની વાળા જ લોકો ઘરે પહોચાડી દેશે તમને તો એટલો બધો ફરક હતો, કે તમે માનશો ને કે આ ઓનલાઈન એપમાંથી મંગાવ્યું, બોલો બહુ સસ્તું પડ્યું. એટલે બઉુ મને પણ આમ અચરત થઈ ગઈ કમાલ થઈ ગઈ, આ તો બહુ એકદમ જબરદસ્ત વસ્તુ.
હા, હા એટલે એ એના ફાયદા. તો ઘણા જ છે, પણ થોડા તમારે સાવચેત. પણ રહેવું પડે કેમ કે જયારે તમે કોઈ મોટી વસ્તુ ની ખરીદી કરતા હોય. અને પેમેન્ટ કરતા હોય ત્યારે તમારે એ. ધ્યાન રાખવું પડે કે એ નંબર એ વ્યક્તિ બરોબર સુધી. મારું પેમેન્ટ પહોંચ્યું છે, કે નહી કારણ કે જો જરા પણ એ કફલત થાય તમારે પેમેન્ટમાં પ્રોબ્લેમ થઈ ગઈ. છે, અને હા, હા, હા. એટલે એ તમારે સાવચેત રહેવું પડે કે તમે જયારે ખરીદી કરો ઓનલાઈન પણ. ત્યારે એ થોડું અને ક્યારેક એવું થાય થાય પણ. કે ઓનલાઈન વસ્તુ ખરીદી માં ક્યારેક વસ્તુ હલકી ગુણવત્તા ની પણ. આવી જાય છે. એટલે આ એ થોડી જયારે ખરીદી પર થોડું સાવચેત રહેવું પડે એવું. મને લાગે.
ના ના સાચી વાત છે, તમે બિલકુલ સાચી વાત હા અનુભવ. એટલે હું તમને કહું ને કે હમણાં જ અમારે થયેલું છે, કે કેવું છે, કે અમારે ઘણી વાર અહીંયા ફ્લિપકાર્ટ માંથી આ લોકોએ ખરીદી કરેલી હતી. અને એ લોકો લગભગ સારી મોંઘી. એવી કંઈક બોટલ ને બધું કંઈક સારી કોસ્ટલી બોટલ ને બધું લીધેલું હતું. અને ઘરમાં લાવવા અને હજી તો લાવવાને ખોલીને જોયું તો એકદમ આખો ફોલ્ટી પીસ. તો હા તો તરત જ એ લોકોએ આમને વાત કરી ફ્લિપકાર્ટ વાળાને. અને ચેક કરવુ તો પછી કવ. પડી મગજમારી કરી કે ભ તમે અમારો રિફંડ આપો આ આપો તો પછી ઓલા એમ કીધું કે બેન તમે વસ્તુ વાંચી જ નથી. આ વસ્તુ તો આ ફોર્ટી પીસ જ છે. બોલ હા એટલે કે જેને કહેવાય ફોલ્ટી પીસ. આજકાલ વેચાય છે, ડુપ્લિકેટ આઈટમ જેને કહેવાય ફોર્ટી પીસ કહેવાય અને એને ફેલ આઈટમ. કેવાય જેઆપ એ લોકોની ભમાં ફેલ આઈટમ કહેવાય તો એ કે એટલે આ લોકો પૂછ્યું કે તો પછી. તમારે લખવું જોઈએ ને અ વેબસાઇટ ઉપર તમારી ઓલીમાં તો કે અમે ની વાંચ વાય્ચુ તમે વાચ્યું નથી જો ફેલ આઈટમ લખેલુ જ છે, નીચે જોવો અમારી વેબસાાઈટ કે એટલે આપ સાવચેતી રાખવી પડે હાજી એટલે ઈ આ વસ્તુ નવી શીખવા મળે.
હા હા અને એક અ એક ફાયદો એ પણ છે, કે ક્યારેક તમારે અ એક જ વસ્તુ તમે બે વખત ઓર્ડર કરી હોય તો તમે પાછી પણ મોકલી શકો છો ઇએ એક ફાયદો છે, એ કારણ કે અમારી સાથે થયું છે, મારી દીકરી માટે દીકરીન દીકરી માટે અમે કપડા મંગાવેલા તો એક જ વસ્તુ ભૂલમાં બે વખત ઓર્ડર થઈ ગયો હતો તો અમે પાછું અ એ એના પર અમે મેલ કર્યો કે આવી રીતે છે, કે એક જ વસ્તુ અમારે એક જ સાઈઝ ની ને એક જ કલર ની બે વસ્તુ આવી ગઈ. જે અમારી નથી જોઈતી તો તમે પાછી લઈ જજો તો એ થઈ ગયું. એટલે એ એક સારો ફાયદો છે.
બરાબર છે, અને બીજું તમને મારે તમને ખાસ એક ડિજટલ આ જે તમે જે વાત કરી હવે હું તમને વાત કરું કે આપડી અ કોઈ વા ટ્રેન બુકિંગમાં પણ થાય છે, અને બસ બુકિંગમાં પણ પણ થાય છે, તો કોઈ વાર મેં હમણા એક વસ્તુ જે સરસ સુવિધામાં થઈ ગઈ કે કોઈ વાર આપણને એવો ડર રહે છે, કે ચાલો ટ્રેન ઓનલાઈન ટિકિટ આપણે બૂક કરતા હોઈએ છીએ પૈસા કપાઈ જાય છે, પણ ટિકિટ બુક થતી નથી. કોઈ વાર એવું પણ આપણને ખબર પડે છે, હા પણ એટલી વસ્તુ સારી છે, કે તરત જ જે વેબસાઇટવાળા છે, અને જેને પૈસા જે કપાના છે. એ લોકોનું સાથે વાતચીત થતી હોય કે જે લોકોને ખબર પડતી હોય કે ભાઈ આ ટિકિટ બુક નથી થઈ. તો તરત જ તાત્કાલિક તમારા ખાતામાં પાછા પૈસા રિફંડ આવી જાય કે ભાઈની આ નથી કપાની અને તમારા પૈસા અમે તમારે પાછા અમે તને રિફંડ કરીએ છીએ.
હા અને હમણાં જયારે મુસા હા હમણાં મુસાફરી કરતાતા ને ત્યારે અમે ટ્રેનમાં હતા અને એ ટ્રેનનું એક વાત કરું એક અનુભવ જોયો કે ટ્રેન નું ટોયલેટ હતું ને આખું પાણીથી ભરાઈ ગયું હતું તો હવે એ એવામાં એવામાંને ટ્રાવેલ કરવો એટલી મુસાફરી અમારી બાર કલાકની હતી બાર થી પંદર કલાકની હવે આવું હોય ટોયલેટ ની તો જરૂર બધા જ કમ્પાર્ટમેન્ટમાં લોકોને હોય જ અને કેટલા લોકો મુસા મુસાફરી કરતા હોય તો તરત જ અ મારા હસબન્ડ હતા મે એમને કીધું મે કીધું તમે જ કમ્પ્લેન તો કરો તો એમણે કમ્પ્લેન કરી પણ તમે માનશો નઈ કે એક જ કલા કલાક ની અંદર માણસ આવ્યો અને કીધું કે તમે કમ્પ્લેન કરી હતી અને અ અમે અમે ને અમે એનો નિકાલ કર્યો છે એટલે તમે પણ વાત કરી લો કે આ કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે એટલે ખરેખર આ વસ્તુ મને ગમી કે આ રેલવે આ વસ્તુની પણ એટલે આ ઓનલાઈન જો કમ્પ્લેન કરીએ છી તો તો આવી રીતે નિકાલ પણ થાય છે. એ એક સારી બાબત છે સેકન્ડ ક્લાસ માં જ હતા પાછા એવું નથી કે તમે ફસ હોય તો જ થાય પણ સેકન્ડ ક્લાસમાં પણ આ થયું ઈતો અમારો આમા હમણાંનો જ અનુભવ છે એટલે એ પણ એક સારી વાત છે એટલે આ ઓનલાઈન કામ કામગીરી અ ઝડપી બની છે એનો પણ એક આ ફાયદો
બહુ સરસ્યા અને તમે આજે વાત કરી મારે અમારે પણ આવો જ અનુભવ થયો હતો અને અમારે તો અમારી સીટ નંબર પણ આવી નહી માણસ આવી ગયો સ્ટેસન ઉપર કે ભાઈ તમે આ સીટ નંબર કારણ કે તમારે સીટ નંબર બધું લખવું પડે અમને મળવા આયવો કે કે સાહેબ તમે અમે હાજી અમે આપેલી છે પછી કે આ જોઈ લો અમે કમ્પ્લેન ઓકે કરી છે. અને કે તમે એપમાં આવે તમે સબમિટ કરી લો કે સાહેબ બધું ઓકે છે કરીને હા બહ સરસ અનુભવ. બવ સરસ અનુભવ હતો. બવ સરસ આજે તમારી સાથે આ વાત કરી ખૂબ સારો અનુભવની વાતચીત થઈ ફરી આપણે વાત કરશું બીજા કોઈ ટોપિક ઉપર આવજો.
ચોક્કસ આવજો જય શ્રી કૃષ્ણ જય.